હલો. કેમ, રાધે રાધે હું એકદમ મજામાં. શું તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું, શું કરી રહ્યા હતા?
બસ કંઈ નહી જો આ મારા ડોગને લઈને થોડી વોક પર નીકળી હતી, તો એ સાથે મારી પણ થોડી વોક થઈ જાય.
અરે વાહ, તમારી ઘરે ડોગ છે?
હા, બિલકુલ જો અમે તો બધા એનિમલ લવર્સ છીએ. મારી ઘરે ડોગ છે, ફીશ છે. પેરેટ છે, બધુંજ છે મારી ઘરે
અરે વાહ તમારી ઘરે તો બધુંજ છે ને તમને તો ખાસી મજા આવતી હશે ને આલોકો જોડે આ લો તમને તો ખાસી મજા આવતી હશે આ લોકો જોડે.
મને તો. મારો અ મતલબ ક્યાં ટાઈમ જાય ને ખબર જ નહીં પડે અને.
હા નય એ લોકો તો થઈ જ જાય છે એ લોકો ના અંદર બઉ બસ ખુબ પ્રેમ ભાવ હોય છે.
બિલકુલ અને જોઓ ને ડોગી જેવા કોઈ વફાદાર કોઈનેહી. થી રેતુ એ આપ બો ઇન્સાન કરતા તો આજ જાનવર બહુ વફાદાર હોય.
સાચું કહ્યું તમે. મારી મારી ઘરે તો નથી પર મારી મમ્મી ના ઘરે છે તો એ એ પણ એટલી મતલબ પેલા તો મમ્મી ના જ પાડતા હતા કે નહી લાવું નહી લાવું પર જયારે એને લાયવા ને તો આજની તારીખમાં મમ્મી જેનાથી સૌથી વધુ પ્રેમ કરે છે. ને એ પણ મમ્મીને જ કરે છે.
બિલકુલ જે તો એની જોડે જો જે જે એને ખાવા આપતો હોય એની જોડે વ ધારે સમય રહેતા હોય ને તો એ લોકો સાથે એમની લાગણી વધારે હોય છે, જેમ કે હા મારું ડોગી છે ને તો એ પણ મારી જોડે વધારે રહીને તો એની મારી સાથ થે વધારે લાગણી હોય.
હા, એ લોક કો છે ને એ આપણા માણસો ના ખાસ મિત્ર હોય એ લોકો.
બિલકુલ, અરે મને તો માણસો કરતા આ છે ને આ જાનવર બહુ સારા લાગે છે. અને હવે તો મને એટલી આદત થઈ ગઈ ને કે એમના વગર મને કસે ગમતું પણ નથી. અને હું પણ કસે જો જાઉં ને તો એ લોકો મારા વગર મતલબ ખાત તા પણ નથી ને બહુ ઉદાસ સ થઈ જાયને, હું આવું એટલે તો એટલા ખુશ થઈ જાય ને એ લોકો.
હા. મારી મમ્મી કરે છે એ પણ બઉુ મસ્ત છે, બહુ મસ્ત. કરે પણ ઈ પણ, સાથે રમવા લઈ જવાનું, ફરવા લઈ જવાનું, એને બોવ ગમે. હા પણ આ લોકોને કેવી રીતે સા મતલબ સંભાળ લેવી પડે ને બહું ચા એ રીતે ને સમયસર. ખવડાવવાનું પાણી અને સાફ સફાઈ કરવાની બધું જ ધ્યાન રાખું. પડે ડોક્ટર પાસે લઈ જવાનું.
એક બાળક ઉછેર કરો હા એક બાળક ઉછેર કરો અને એક આપણા. ઘરમાં કંઈક આપણે પેટ્સ કે એનિમલ આપણે ઉછેરતા હોય ને તો એક બાળક જેટલી જ એની કાળજી લેવી પડે કે એને પણ ટાઈમે ટાઈમે આપણે. ખાવાનું આપવાનું એને પણ ટાઈમે ટાઈમે બધી રસીઓ મુકાવવાની. આ બધી દવાઓ. બધું જ આપણે જે આપણા છોકરાઓને કરતું બધું જ કરવાનું. અને મારા માટે તો આ મારા જે. પેટ્સ છે ને એ મારા છોકરા જ છે.
હા નઈ નહી તમે ખરી વાત. કરી બિલકુલ પ્રેમ. પ્રેમથી રાખીએ તો પાળતું જાનવર પર પરિવારનો ભાગ બની જાય છે.
બિલકુલ અને એમના માટે તો જો એ એમના આપણે નાના હોય ત્યારથી એમને લઈ લીધા લઈ આવ્યા હોય એડોપ્ટ કરી લીધી તો એમના માટે તો આપણે જ એના મમ્મી પપ્પા હોઈએ. એ જ આપણી એ લોકોથી દુનિયા આપ. પડૈ છીએ. એ લોકો છે ને ભાવુક પણ બહુ જો હોઈ. છે મારો જે ડોગી છે ને એ તો બહુ જ ભાવુક છે જો જરાક વાર ઘરમાં નહીં દેખાય ને તો રડવા માંડે એ તો.
હમ્મ નહી એ લોકો માં વધારે લાગણી હોય છે. બીજાઓ કરતા એ લોકો વધારે. તેસ. સહનસિલવાડા હોય છે એ લોકોમાં બહુ પ્રેમ ભાવ હોય છે.
હા આ વાત તો તમે સાચી કરી.
હમ્મ અને. છે ને આપણા ઘરના છોકરાઓને પણ એમનાથી જ અ ત શું કે પ્રેમ ભાવ કરતા શીખાડવું જોઈએ. બાળકોને પણ એમના નીથી જવાબદારી અને દયા રાખવાની શીખાડવી જોઈએ.
હા બિલકુલ, અને મારે ઘરે તો છે ને તો મારા છોકરાઓની ડ્યુટી છે બેઓની કે એમને આટો મરાઈ આવે કોઈ એક સવારે એક જણ આંટો મરાઈ આવે તો સાંજે બીજો જણ આટ મરાઈ આવે એને ખાવા અને એ લોકો કો પણ એમની જોડે બહુ રમે છે. અમારા નાના છોકરા સાથે તો મારું જે ડોગી છે ને એ એટલું રમે ને કે સ્કૂલ જાય ને તો એને જવા પણ ના દે એનું પેન્ટ પકડી લઈ.
હા નહી નહી મારે મારી મમ્મી. ઘરે છે ને એ હું જયારે બ. ખ ત્યા આવું ને તો એકદમ દોડીને મારી પાસે આવી જાય આ એ અને મતલબ મને ચાટે મારી ઉ ઉપર કુદમ કુદ કરે મને ભ કે મતલબ એવું બધું કરે મારી. જોડે મતલબ મને. જોઈ ને એકદમ ખુશમ ખુશ થઈ જાય. એ જોઈને મારો પણ બધો થાક ઉતરી જાય. અને તમે જોયું હોય તો પાળતું જાનવર. ઘરમાં એકદમ ખુશી લાવી દે ને.
હા બિલકુલ અને ઘર બી એટલું હરયું ભર્યું લાગે. અને મારી પાસે તો બે પેરોટ પણ છે એ લોકો. એ લોકો તો બધું જ મને બોલે. છે મમા વાનું આપી બધી મારી સાથે વાતચીત તો કરે. તો મારું પણ મન લાગી રહી મને. એકલું લાગ સેજે આમ એકલું નહીં લાગે કે હું ઘરમાં એકલું છું અને આ બધા જાનવર કેટલા દયાળુ હોય ને તમે જો રખડતા જે બહાર ના જાનવર ને પણ તમે એક એક જ દિવસ ભલે એક બિસ્કીિટ કે રોટલી ખવડાવી દેેશો ને
હા યાદ રાખશે. આ વાત તો તમે બ બરોબર કીધી અને આ જે હોય છે, ઈ પરિવારના સભ જેવા બની જાય છે.
બિલકુલ. એ ઘરનો કિસ્સો જ છે આપ આપણા આપણી સંતાનો જ ગણાય છે.
હા, સમયસર વેક્સિન આપવી, એનું ધ્યાન રાખવું એ પણ આપણું કામ જ છે લોકો પ્રત્યે.
હા બિલકુલ અને તમે આવો ને કોઈવાર અમારી ઘરે આ બધું જોવા તમને બહુ મજા પડી જશે અને અમારો ડોગી તો બધાને જોઈને ખુશ પણ બહુ થઈ જાય છે અને એ બહુ છે ને ફ્રેન્ડલી છે, કોઈને એ મતલબ હેરાન પણ નથી કરતો.
હા. ઈ બધા જાનવરો પોત પોતાનું અલગ સ્વભાવ હોય છે. કોઈ શાંત હોય છે, કોઈ તોફાની હોય છે, કોઈ મીઠા બોલ બો એવા હોય છે.
હા એ તો છે બધાનો અલગ અલગ તમે જો એમને કઈ નુકસાન નહીં પહોંચાડો. તો એ બી તમને કઈ નુકસાન
હમ સાચી વાત કરી, સાચી વાત કરી, જો પ્રેમથી રાખીએ તો એ પણ આપણને પ્રેમ સમજે.
બિલકુલ મારે તો જો ઘર પણ એટલા છે ને મારા તો બહાર જે રસ્ તા પર અ જે બધા કૂતરાઓ રહે છે ને એ લોકો કો બી મને એટલો જ પ્રેમ કરે છે હું કશે બી જાઉં ને તો મારી પાછળને પાછળ જ જાઉં.
પણ તમે જોયા છે કેટલાક લોકો આવા જાનવરોને મારે છે કરે છે એ મને નથ નથી ગમતું.
બિલકુલ નહીં અ આવું બધું નહીં કરવું જોઈએ. લોકોને થોડીક બી માનવતા નથી.
હા તો તમારો હા એ એ મને નથી ગમતું તમારી ઘરે એ જે પોપટ છે એ બોલે?
અરે બધી જ વાત કરે મારો પોપટ તો. તમે જોવ ને તો હું કોઈને કહું ને તો કોઈ મારા પર વિશ્વાસ પણ નહીં કરે એટલું બધું બોલે ને એ. અગર હુ, હા મજા પડી જાય અને હું જો ઘર મને એવુ ન કોઈ બાર થી મારું પૂછે ને તો એ એમ જ કેય મમ્મા નથી મમ્મા બ જાર ગ્યા છે મમ્મા નથી.
અ અચ્છા તો તમારે ઘરમાં તો કેવું આમ અ ખુશ પછી નું વાતાવરણ રહેતું હશે ને. પોપટ બોલે, કૂતરું બોલે, અ તમે કેય ફિશ ટેન્ક છે તો કેટલી મજા આવતી હશે બાળકો ને મે
બિલકુલ બાળકો ને તો બહુ મજા આવે અને બીજા બધા બાળકો બી મારા અ મારી ઘરે છે ને બધું જોવા માટે આવે છે. અને તમને ખબર છે મતલબ અ અ શું કહેવાય છે મતલબ આ ઘણા જણા મને એવો પ્રશ્ન પણ કરે છે કે તમારી ઘરે કૂતરા છે, પોપટ છે, તો એ લોકો એકબીજાને કંઈ નુકસાન નહીં પહોંચાડે. પણ એવું બિલકુલ નથી. હા શરૂઆતમાં એવું હતું કે આ લોકો એકબીજા આમ છોકરાઓમાં કેવી ઈર્ષા આવે. લોકોને જલન થાય તેવી રીતે એ લોકોને જલન થી કા આ મમ્મા પપ્પા શું લઈને આવ્યા ઘરે નવું. પણ થોડાક દિવસમાં એ લોકો એટલા ખૂલી મૂલી ગયા કે મારું ડોગી તો મારા પોપટના પાંજરા પાસે જાય એને પંજો આપે એ લોકો બી એને પંજો આપે. પછી ઘણી વાર તમારે ડોગી એ લોક નું ખાવાનું લઈ ને દોડી આવે પાંજરામાંથી એવું આટલે
એવા હા મતલબ એક એ વાત તો કહી શકીએ કે પા પાલતું જાનવર કે પક્ષી રાખવાથી માણસોને પણ એકલું પડું ઓછું લાગે, અને એ લોકોને પણ ઓછું લાગે.
બિલકુલ બિલકુલ તમને જરાય એકલતા નહી અનુભવો.
હા. એ લોકો પણ આપણા ઘરના અ સભ્ય બની જાય છે.
બિલકુલ સાચી વાત કરી તમે.
હા.
અને મારો તો ક્યાં ટાઈમ નીકળે ખબર જ ના પડે એ લોકોને આંટો મરાવો, એ લોકોને ખાવાનું ખવડાવું, નવડાવો અને બધું મારા પોપટને બી ખાવાનું એ લોકોને એને છે ને જમરૂખ બોજ ભાવે મારા પોપટને.
અચ્છા.
હા તો કોઈ વાર જમરૂ ની મળે ત્યારે મને બો તકલીફ થાય બીજું બધું ખાય પણ એટલા શોખથી ની ખાય. એને આમ જમરૂખ મળે ને તો એના સ સંતોષ થાય. અને બધું બોલે જયસિ કૃષ્ણા કરે રાધે રાધે તે કરે ગુડ નાઈટ બોલે બધું જ બોલે.
બધું ઘણું સારું શીખડાયું છે તમે.
તો મારી એક મારી નાની બેહેન મારા ઘરે આવીને તો એક વાર એને એમ કહી કે ચાલ હું તને મારી ઘરે લઈ જા. તું આવશે તો પેલા તો એને હા પાડી. પછી એનું પાંજરું જેમ જ ઉચ કીને લઈ ગઈ ને મમ્મા મ શું કંઈક તો બોલો મમ્મા મને લઈ જાય. છે. મ મા મને જાય છે. આવું બોલે હા અન અને રડવા લાગ. લેયો બોલો.
અરે અરે તો એ લોકોમાં પણ દયા હોય ને એ લોકો આપણી પાસે રેતા હોય કરતા હોય તો એ લોકોને પણ આપણા પ્રત્યે પ્રેમ હોય ને એ લોકો પણ આપણને કસે છોડીને જવા નથી હવે મમ્મી ની ઘરે જે છે ને એને હું નીચે રાત્રે વોક પર લઈ જાઉં ને તો એ મારે સિવાય કોઈની સાથે નહી જાય હું આપ પી પી દેવુંને પટ્ટો તો પણ ભોકે ઈ મને કે તું મને કેમ આપ્યા કરે પછી ઈ કરે આવી રીતે. એ લોકોને પણ નહી જવું હોય આપણને છોડીને.
બિલકુલ બિલકુલ ચાલો ને હવે અમારે બીજો હા.
જે આપો તો એ પણ આપણો મિત્ર બરોબર. સ
બિલકુલ સમજે ચાલો મારે બી એનો રાઉન્ડ પૂરો થઈ ગયો. જે હવે મને ઘરે જવા માટે કહે છે.
હા ચાલો-ચાલો, હા-હા, મળીએ-મળીએ, આવજો- આવજો.
હ